હા. બોલ.
હા. તમને અવાજ સંભળાય છે ને.
હા નમસ્કાર કેમ છો તમે.
હા તો આજે જે આપણે જે છે એ ડોક્ટર વિષય ઉપર વાત કરીએ.
હા તમારો અવાજ જરાક ઓછો આવે છે તો જરાક જોરથી બોલજો. તમારો અવાજ ઓછું સંભળાય છે તો થોડું ઊંચા અવાજે બોલજો એમ,
હા કેમ
હા. તો આપણે જે છે એ ડૉક્ટર વિષય ઉપર વાત કરવા જઈએ તો મને એવું લાગે છે કે ડોક- ટર જે છે ને એને આપણે ભગવાનનું બીજું સ્વરૂપ માનતા હોઈએ છીએ. કારણ કે તે શું કરે છે કે દર્દીઓને નવું જીવન આપતા હોય છે. અને ડૉક્ટર સાથે વાત કરીએ તો આપણને આપણી જીવનમાં કેટલું જવાબદારી ભર્યું હોય છે એ પણ આપણને જાણવા મળતું હોય છે એમ
કાઈ સાચી વાત છે. ડોક્ટર તો ભગવાન જ છે.
હા એટલે ડોક્ટર બનવું એટલું બધું સહેલું નથી હોતું એમ
હમ્મ.
અને વર્ષો સુધી આપણે એના માટે અભ્યાસ કરવો પડતો હોય છે અને પ્રેક ટિકલ ટ્રેનિંગ અને અનુભવો પણ આપણે મેળવવા પડતા હોય છે.
બરાબર છે. અને પાછું ડોક્ટર બનવું પણ સહેલું પણ નથી ને એમ
હા એ જ રોજ રોજ આપણે નવી નવી બીમારીઓ વિશે આપણે શીખવું વું પડતું હોય છે કે મેડિકલ ક્ષેત્રમાં રોજ નવી કેટલી ટેકનોલોજીઓ આવતી તી હોય છે. નવી નવી સારવારો આવતી હોય છે એ બધા વિશે જે છે ડોક્ટરને અપડેટ રહે પડે છે કે એમને શીખવું પડતું હોય છે એમ
આપણે ને પછી ડોક્ટર બની શકે
શું કહ્યું તમે
એટલે આપડે કેટલો ભોગ દઈ ત્યારે આપડે કેટલા વર્ષ સુધી આપણે
હા. તમારો અવાજ છે ને કપાતો કપાતો આવે છે તો નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે.
હા હોય શકે કદાચ
હા તો જ્યારે આપણે જ્યારે બીમાર થતા હોઈએ ત્યારે સૌથી પહેલાં જે છે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ કે જેવુ શોધી અને આપણને યોગ્ય સારવાર આપતા હોય છે એમ
હા અને મેડિકલ ક્ષેત્રમાં પણ આપણે ચાલુ પણ રહેતા હોય છે.
જો ડૉક્ટર ન હોય તો નાની નાની બીમારીઓ પણ જે છે એ મોટી બની જતી હોય છે. એટલે આજકાલ તો લગભગ દરેક પ્રકારના આપણને ડોક્ટર જોવા મળતા હોય છે. તો કયા કયા પ્રકારના ડોક્ટર હોય એ તમે મને જણાવશો
હમ્મ જેમ કે ચામડીને લગતા રોગો નાના મોટા તાવ શરદી ઘણા બધા કેસ ને લગતા રોગ જે પણ ડોક્ટરો અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ પ્રકારના કામ કરી શકે
હા તમે બરાબર કીધું કે બાળરોગોના નિષ્ણાત હોય છે હૃદય રોગના હોય, છે. આંખના ડોક્ટર હોય છે દાંતના હોય છે હાડકાના પણ અલગ હોય છે. એવા ઘણા બીજા કેટલા બધા પ્રકાર હોય કે જેવાપ્રકાર, પ્રકારના આપણને ડોક્ટરો જોવા મળતા હોય છે. એટલે દરેક ડોક્ટરો જે છે પોતપોતાના ક્ષેત્રમાંપોત પોતે, પોતાની વિશેષતા મુજબ એ સારવાર કરતા હોય છે.
હમ, બરાબર છે.
તો આપણને યોગ્ય બીમારી માટે જે છે, એ યોગ્ય નિષ્ણાંત પાસે જવું જોઈએ. કે જો આપણને આંખનો તકલીફ હોય તો આપણે દાંતના ડૉક્ટર પાસે ન જવાય. આંખની તકલીફ હોય તો આંખના ડૉક્ટર પાસે જ જવું જોઈએ. એટલે યોગ્ય નિષ્ણાંત લોકો પાસે જ આપણે જવું પડે છે એમ.
બરાબર છે.
હા. તો પછી જે ડૉક્ટરો જે છે એ વ્યવસાયમાં અને નકરી કમાણી માટે જ નથી હોતા. પરંતુ એમને સેવા પણ કરવી પડે છે એમ.
હમ્મ. આપણા જીવનમાં આમ તે જોવા જઈએ તો ડોક્ટરનું મહત્વ પણ ખુબ મોટું છે એમ.
હા. એ તમારી વાત સાચી છે. કે જરૂર પડે ત્યારે ડૉક્ટર પાસે જવામાં ક્યારેય સંકોચ ના રાખવો જોઈએ. કેમ કે જ્યારે ડૉક્ટરની જરૂર હોય છે ત્યારે ઈ જ કામ કરી શકે છે. એટલે આપણે ડોક્ટર પાસે કાંઈ પણ રોગ થયો હોય તો તરત જવું જોઈએ એમ.
અને આજકાલ જો ડોક્ બિમારીમાં
તમારો અવાજ નથી સંભળાતો.
હું એમ કઉ છું, કે જે આજકાલ જો ડોક્ટર ન હોત તો નાની બીમ
હા, અને દવાનું જો ડૉક્ટરે સલાહ આપી હોય, એ પ્રમાણે જ આપણે દવા લેવી જોઈએ. એને દવાનો કોર્સ પણ આ જે છે, એ અધવચ્ચે બંધ ના કરવો જોઈએ. જો ડૉક્ટરે આપણને જે છે એ બે વરહ બે મહિનાનો કોર્સ કરવાનો કીધો હોય તો આપણે બે મહિના કોર્સ પૂરો કરવો જોઈએ એમ.
હમ્મ.
તો સ્વસ્થ રહેવા માટે તમે શું-શું કરવું જોઈએ? એ જણાવી શકશો.
સ્વસ્થ રહેવા માટે આપણે સારું એવું ફૂડ ખા સારો એવો ખોરાક લેવો જોઈએ. ગંદુ પાણી ન પીવું જોઈએ. એવી રીતે યોગ્ય બધી કાર કાર્ય કરવું.
હા. અને ખોરાક વિશે તમે કહેશો, કે સંતુલિત આહાર કેવો લેવો જોઈએ?
સંતુલિત આહાર માટે આપડે શાકભાજી સારા ખાવા
તમે બોલો છો એ સંભળાતું નથી.
હમ શાકભાજી સારા ખાવા જોઈએ. તેના થી સ્વસ્થ સારુ રે
હા અને જો આપણે સ્વસ્થ રહીશું. તો ડૉક્ટર પાસે પણ ઓછું જવું પડશે. એટલે આપડે જે છે સંતુલિત ખોરાક લેવો જોઈએ. આહાર લેવો જોઈએ ફળ પણ ખાવાતા રહેેવા જોઈએ અને જે છે એ યોગ્ય કસરત પણ કરતી રહેવી જોઈએ. તો તમને એટલું કહેવા માગશો કે કસરત પણ જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે કે જેના કારણે આપણું જીવન જે છે. સ્વાસ્થ્ય સારું રહી શકે.
હા જીવન શૈલીનો પ્રથમ તો પેલા કસરત જ આમ જે કસરત કરે છે તેનુ સ્વસ્થ સારું રહે.
હ અને એમાં પણ જો રોજ સવારે આપડે કલાક મોં એક કલાક છે કે બે કલાક માટે માટે જો મોર્નિંગ વોક કરતા હોઈએ તો એ પણ ખૂબ જ સારું રહે છે. આપડા શરીર માટે ખુબ જ ફાયદકારક નીવડે છે એમ
હમ
તો તમારા માટે એક સારું ડોક્ટર કોને કહી શકાય?
અ મારા માટે તો એક સારો ડોક્ટર જે રોગ સારી સલાહ આપે એને સારો
અને સમાજમાં ડૉક્ટરનું સ્થાન એ પણ ખૂબ જ ઊંચું છે કારણ કે તેઓ જે છે. લોકો ના જીવન બચાવતા હોય છે. એટલે જે છે એ ડોક્ટરને આપણેે ભગવાનનું બિરુદ આપ્યું છે.
હમ બરાબર
હા તો તમે ડૉક્ટર સાથે પણ નર્સ જે હોય છે. એમને પણ કેટલું મહત્ત્વ આપવા માગશો? કેમકે નર્સ પણ જે છે. એ ડૉક્ટરની સાથે જ ખડા પગે કામ કરતા હોય છે.
હમ ડોક્ટર તો એને સલાહ સ કરીને વયા જાય છે પછી બાકી બધુ કામ તો નર્સ નુ હોય
હ તો નર્સ પણ જે છે. એ પણ આપણે એમને પણ ભગવાનનું રૂપ જ માની શકીએ કે કેમ કે જે નર્સ કામ કરતા હોય. એ બીજું કોઈ ના કરી શકે એમ એટલે એ પણ ખૂબ જ સારું કામ કરતા હોય છે, અને જે ડોક ક્ટરો હોય છે. એમનો અનુભવ ખુબ સારો હોય છે કે જેના કારણે દર્દીઓને એમના પરિવારના સભ્યની જેમ સમજતા હોય છે. અમુક ડૉક્ટરો એવા હોય છે જે
હમ
હા તો તમે અંતમાં ડૉક્ટર વિશે બે ત્રણ લાઈન જણાવશો?
હ ડોક્ટર તો ભગવાન સ્વરૂપ જ છે. એના વિશે તો આપડે શુ બોલી શકીએ બાકી તો તો આપણા જી ના હોય તો આપ છે કે આપણે નાની મોટા રોગો પણ મોટા બનઈ શકે છે. જીવન પણ આ લાગે છે.
ડોક્ટરો જે છે. ખૂબ વધારે પ્રેમથી સારવાર કરતા હોય તો એમની જો આપડે નિયમિત અ કાંઈ શરીરમાં પ્રોબ્લેમ ના હોય તો પણ નિયમિત જે છે એ બોડી ચેકઅપ કરાવવો જોઈએ કે જેના કારણે જો કોઈ બીમારી હોય તો આપણને જાણ થાય. તો આજે આપણે સારી એવી ડોક્ટર વિષય ઉપર વાત કરી લીધી તો ફરી મળીશું કોઈ નવા ટોપીક તે આભાર તમારો.
હવ